દેજી
બસ મજામાં તમે કેમ છો
બસ અમે મજામાં છે જેમ કે આ મારે તમને એક વાત કરવી છે એના માટે ફોન કર્યો છે. કે જેને આપડે કંપની કંપનીઓ ખુબધી આપડા વિસ્તારમાં જોવા મળતી હોય છે. જેમ કે એક ટાટા કંપની છે મહિન્દ્રા કંપની છે. જીઓની કંપની છે હોન્ડા ની કંપની છે. એમ
સાચુ હા બોલો હલો હલો તમારો અવાજ નથી આવતો
જેથી કરીને માહિતી આપી શકું હેલો
ફોલો
અવાજ આવે છે મારો
હા ભવે પેલા નતતો આવતોું બોલો બોલો
હા આપણે એવી ક્ષમતા ધરાવી શકીએ કંપનીમાંથી જેમ કે ઘણા બધા- કંપની ના માલિકો છે એ બખુ બધા કરોડ પરથી થ થઈ ગયા છે. જેમાંથી એમને ખબ બધું શીખવા મળે છે. કે આટલું જેમ કે આટલા સાધનમ છે આટલા વૈસા છે તો આપણને આટલા વધધારે બચત થશે. બચત- થઈને આપણે આટલા બધા કમાઈ જશું. એવી રીતે એમનું એક કંપની એક માર્કેટિંગમાં ઉપડી જાય છે. તો એમનું ખુબ બધું સંતુલન જળવાઈ જતું હોય છે જેમ જેમ કે. આપણા- ટાટા કંપનીની વાત કરું કે જેમ કે આપણા ટાટા કંપનીનો માલિક એટલે રતન ટાટા- -રતન ટાટા એટલો બધો ઓલો હતો. દિલદાર માણસ હતો જેમ કે એટલું બધું દાન આપી દેતો ઘણી એપોમાં- એવું એમ કેહેવામાં આવે છે કે ટાટા એપમાં- ઘણું બધું આપણને જોવા મળતું હોય છે.
અ વાત સાચી તમારે હા અવાજ નથી આવતો
હા મારો ને મારો પાછો આવતો હતો એટલે મારે એવું કેવું છે કે આમાં ટાટા- કંપની એક બિલકુલ સારી કંપની હોય છે. ટાટા કંપની બિલકુલ ઈમાનદારી માણસ જેવો કામ કરી ગયો માણસ. એવું કે કહેવામાં આવે છે તમારું શું કેવું છે. જે મને થોડીક માહિતી આપો ને એના વિશે મને થોડીકી જણાવો.
હવે હું તમને એમ કહું તમે કંપનીઓની વાત કરી કંપનીઓ ના માલિકાની વાત. એટલે તમે જેમ રતન ટાા ની વાત કરી એ એક તમે. કેહેવાય કે એક દાનબેન વ્યક્તિ કહેવાય તેને જે તેની લાઈફમાં જે. સગ છે તે જેલી મનત કરી છે પોતાની કપની બડઅપ કરવા માટે એટલી મહેનત આતારના સમયમાં કોઈ વ્યક્તિ કરી જ નથી કરત અત્યારના સમયે વ્યક્તિને જો કોઈ સ્ટાર્ટઅપ બિલ્ડ કરવું હોય? તો તે ખાલી માત્ર માની લો કે તમે કોઈ ધંધો ચાલુ કરો હોવે તે. એક બે વર્ષ ચલાવેય પછી જેને બધુ ફાયદો ના થાય તો તે બંધ કરી દે- પણ જ્યાં રતન ટાંટા જેવા મહાન વ્યક્તિઓ થઈ ગયા રતન ટાંટા પછી. અંબાણી અદાની- પછી જે એ મોટા મોટા જે ભારતના ગુજરાત ના જે બિઝનેસમેનો છે જ ના કારણે હવે ત તમે જોશો તો આપણો દેશ કેટલો આગળ આવે આપણા જે અર્થતંત્ર ને પણ બદલાવ આવ્યો છે આપણે જે બહાર વસ્તુ લાવવી પડતી હતી. જે બહારથી આપણે વસ્તુઓ લાવી તેનાથી એના કરતા આપણે- ઘણો બધો ફાયદો થાય છે હવે આપણે બહાર વસ્તુ લાવી નથી પરતી આપણે ઘરની જ વસ્તુ- આપણે વાપરીએ છીએ ટાટા કંપની છે ને એના ઘણા બધા- એને બનાયેલા છે જે ટેલિકમ છે પછી તેની ટેલિકોમ ઇન્ડસ્ટ- પછી પોતાની જે આ કહેવાય ને - સ્ટીલ ની ઇન્ડસ્ટ્રી છે પછી જે મોટર ઇન્ડસ્ટ્રી છે. એ બધી અલગ અલગ ઇન્ડસ્ટ્રી - તેમાંથી બનાવેલું છે હવે જે અલગ અલગ યુનિવર્સ્ટ્રીમાંથી જે તેમને આ જે અલગ અલગ જે પ્રોગ્રામો અલગ અલગ ભાષાઓ પછી જે અલગ અજગ- વસ્તુઓ બનાવે છે ને તેના કારણે પબ્લિક ને બહાર જવું નથી પડતું. માની લો કે હવે સર તેમને જે? અ ટેલિકોમ ઇન્ડસ્ટ્રી છે તે એમના નેટ પૂરું પાડે! પછી જેમ જીઓ છે તે જીઓનું ઇન્ટરનેટ સુવિધા પૂરી પાડે એવી રીત ત્યાં અલગ અલગ અદાણી અંબાની એવી અલગ અલગ ઇન્ડસ્ટ્રીઓ બનાવી તેના કારણે ભારતને ઘણો ફાયદો થાય.
હા તમે મારે એવું કેવું છે કે જેથી કરીને આ જે જીઓ ની કંપની છે જીઓ ની કંપની નો માલિક છે ઓ ઓલો મુકેશ અંબાણી મુકેશ અંબાણી એટલો હા એટલો બધા એમના ભાવ વધારી નાખ્યા છે કંપની ને અને આગળ લઇ જવા માટ ટે એટલી બધી કંપની કરી નાખી છે. કે જેમ કે આપડે ખાલી મહિનાનું રિચાર્જ ત્રણસો સાડી ત્રણસો ચારસો પાંચસો નું વધી ગયું છે.
વાત સાચી તમારી.
કે જેથી કરીને આપણેે વધારે ખો ખોટા ખર્ચા એમાં ના કરી શકાય કે પણ જે ગરીબ લોકો છે માણસ છે એમના માટે એમને પણ કંઈ વિચાર્યું નથી કે જેથી કરીને ગરીબ માણસ છે કે માટે એમનું જે એમનું ભાવ અત્યારે એમના માટે કઈ મારે કેવું નથી જેમ કે કા ગરીબ માટે જે રિચાર્જ બહુ મોંઘું પડી જતું હોય છે જે કે અમારા જેવા માણસો છે ઈ બહુ ખેતી માં મસ્તા હોય છે મતા હોય જેમ કે આખો દિવસ કામ કરે તો નેટ ત્રણસો રૂપ પિયા લાવતા હોય છે. આખા દિવસની કામ કરીને તેમાં આ રિચાર્જ કરીને એમાં આખો દિવસની મજૂરી ત્યામાં એક મહિનામાં જતી રહેતી હોય છે જેમ એમાં એક એવું કેવું છે કે એમાં એક સારી ગુણવત્તા આપ આ પરફોર્મન્સ નથી આપતી એમાં. જેમ કે આપણે રતન ટાટા રતન ટાટા એવી ઘણી બધી એપ્લિકેશનો કાઢી છે જેમ કે તમે એમાં થોડો તમે એમાં વર્ક કરો ને તો એમાં તને પૈસા આપી શકે એમાં વર્ક કરો તો આપણે એમાં મજૂરી કરી શકીએ એવી રીતે આપણને એ પૈસા આપે. એવી રીતે આપડે જેમ કે જીઓની કંપની મી કે એવી કોઈ માર્કેટિંગ કંપની ખુલી નથી. એટલે મારે તમને એવું કેવું છે કે અલગ અલગ રીતે અલગ અલગ કંપની હોય છે કે હીરો વંડા કંપની હોય છે પછી હીરોની કંપની હોય છે કોઈ અ કિંગ ફિશર ની કંપની હોય છે બીજા દેશની કંપ ની હોય છે એમાં બિલકુલ સારી ગુણવત્તામાંવામાં આવે છે જેમાં તમે પૂરીપૂરી આ આપણે નેટવર્ક માર્કેટિંગ કરી નાખીએ તો એમાં એક જોડાણ એક તરીકે એનું સૂત્ર બની જતું હય છે જોડાણ નું સૂત્ર બની જતુંય એટલે આપણું એક એક વર્ક એક આપડું કામનું એક કામની એક નોકરી થઈ જતી હોય છે. એમાં એક ગુણવત્તા વાળી એવા વિસ્તારમાં ઘણા બધા જોવા મળતા હોય છે કે એમાં પૂરતી માહિતી એમાં થી એમ પૂરી મળી જતી હોય છે.
વાત કું તમે રિચાર્જ ની વાત કરી કે ઘણી કંપનીઓ જેમ કે જીઓ કંપની છે. પછી આઈડિયા કંપની છે જે આઈડિયા પછી જે આઈડિયા અને જે પેલા જે શરૂઆતમાં જે કંપની હતી ને આ તે તે અરે કઈ બીએસ એન એલ એટલે ભારત આ બે બી એસ એન એલ છે ને ભારત સૌથી પહેલું નેટવર્ક કહેવાય કે શરૂઆતમાં ભારતમાં આજે બીએસનલ શરૂઆત થઈ હતી. તે સૌથી પહેલું નેટવર્ક આવી હતું પછી બીજા જે આઈડિયા જિયો વડાફોન આવ્યું પછી જીઓ આવ્યું એરટેલ આવ્યું એવી રીતે હાલમાં પેલાના સમયમાં જે દોઢસો રૂપિયામાં એક મહિનાનું રિચાર્જ થતું હતું જે અત્યારે હાલના સમયમાં ત્રણસો રૂપિયાનું થઈ ગયું છે. એટલે બે વર્ષ પેલા જ એટલું રિચાર્જ હતું. તે બે વર્ષમાં ખાલી ડબલ ભાવ થઈ ગયા હવે જે રીતે સરકાર કંપનીઓ વા પોતાના ફાયદા માટે જનતા ને લૂટી રહી છે. તે ખૂબ ખોટો કહેવાય કારણ કે તેનાથી ઘણા નુકસાન પણ થતા હોય છે. હું જ હાલ તમે જોતા હું પણ એક પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરું છું. જે અમારી કંપની છે ને એ વિવિધ નું જે ઉત્પાદન કરે છે પછી વેચાણ કરે છે. તે કારણે કંપની ના જે ઘણા કર્મચારીઓ કોમ કરી તમે એ ને એની અંદર ગણા મેનેજર હોય મારા અંડર પણ દસ જેવા લોકો કામ કરે છે એના કારણે હવે સરકારે ઘણા બધા ફાયદા ગોત્યા છે. કર્મચારીઓ માટે કર્મચારીઓને ઘણી બધી માહિતી મળી રહે એટલે મું જે નો કાપરીમાં નોકરી કરું હું ને ઈ આઠ કલાક ની નોકરી હોય છે એટલે ઘણું આપણે લોડ પણ ના મળે એટલે કર્મચારીઓને માટે પણ જે છુટકારો હોવો જોઈએ તે પણ મળે એટલે મારે તો એટલું કેવું છે કે કર્મચારીઓને જે સારી તે ઉત્પાદન જે સારી રીતે તેમની કામ પ્રમાણે તેમને જો વેતન મળે ને તો તે સારી રીતે કામ કરી શકે તમે પણ કદાક કંપની માં નોકરી કરી હશે તો તમે જે કંપનીમાં નોકરી કરી હોય તો તેની માહિતી આવો તમારા અનુભવ તમારે શું કરવું જોઈએ તમે
હા મારે તમને હા મું એક નોકરી કરવા ગયો હતો તેન કંપનીનું નામ છે એ ડબલ્યુ પી એલ એમનું પૂરું નામ છે એચ પી એસ વેલનેસ પ્રાઇવેટ લિમિટેડ એક માર્કેટિંગ કંપની છે, નેટવર્ક માર્કેટિંગ કંપની છે એ જો માણસ જોડવાનું કામ કરે છે, માણસ જોડવાનું એક નેટવર્ક કહેવાય છે. માણસ જોડે એક નેટવર્ક કેવા છે, ને જેની અંદર જે કામ કરતા વ્યવસાયો છે, એમનું બિલકુલ સારો જેમકે આપણું સારું એવું પરફોર્મન્સ જે આપી દઈએ બે થી ત્રણ વર્ષ. તો આપણે જિંદગીમાં અમે એક આવક બની જતી હોય છે, જેમ કે ઘણા લોકો એવા બધા થઈ જતા હોય છે. જેમ કે એક એ નેટવર્ક કંપની માંથી એક લેવલ પ્રાપ્ત કરવામાં આવતા હોય છે જેમ લેવલ પ્રાપ્ત કરવામાં આવે છે. જેની અંદર પાછી એક પ્રમોશન આપવામાં આવે છે, જેમ કે લેવલ આપણે પ્રાપ્ત કરી નાખીએ તો આપણને પ્રમોશન મળે. જેમકે મેં એક લેવલ પ્રાપ્ત કર્યું હતું જેની અંદર એનું નામ છે ગોલ્ક ગોલ્ડનું લેવલ પ્રાપ્ત કર્યું એની પાછળ મને પ્રમોશન આપ વામાં આવે જેથી કરીને મને પૈસા મળ્યા જેમ કે મને દસ હજાર રૂપિયા દસ હજાર રૂપિયા મે પ્રમોશન તો પાસ કરી નાખ્યું, જેની અંદર મને દસ હજાર મળે. જે કે એનું આગળનું પ્રમોશન છે જેની અંદરનું નામ મને હા ઈમરોડ ઇમરોડ એવું
હા, બરોબર.
હા. ઈમરોડની અંદર એવું બધું લેવલ કામ કરવામાં આવતું હોય છે, કે જેની અંદર જો આપણે દસ જણા આ સાઈડ રાખી ને વીસ જણા એક આપણે સાઈડ લાઈનમાં જોડીએ ને તો આપણને એક વધુ એક પચાસ હજાર જેવોનું એક લેવલ પ્રાપ્ત થઈ જતું હોય છે. પચાસ હજારનું પ્રમોશન થઈ જતું હોય છે. જેમ કે ગયો ને ત્યારે એક જણાનું પ્રમોશન થતું તું. એનું નામ છે ટોપાજ. ટોપાસનું પ્રમોશન એટલું થયું કે આજુબાજુની વસ્તી જોતી રહી ગઈ કે એમનું પ્રમોશન તો પાસ થઈ ગયું એની અંદર ઘણા બધા એવા લોકો જોડાવા માંગ્યા કે મારે તમારી કંપનીમાં જોડાવું છે મારે તમારી કંપનીમાં એક તારું કામ કરવું છેને તમારા જ લેવલે મારે પહોંચવું છે. એમ ઘણા લેવલો એવા હોય છે કે જેથી કરીને આપણે થોડું કામ કરી શકીએ. પણ આપણે સીધે-સીધે ત્યાં પહોકી જઈએ.
મું તમને એક વાત કહું નેટવર્ક માર્કેટિંગ વિશે? તમે નેટવર્ક માર્કેટની વાત કરી કે લેવલ હોય છે. જેમ કે એક વ્યક્તિના ઉપર એક વ્યક્તિ જોડવાનું. જેમ કે મેં નેટવર્ક માર્કેટિંગ મારા મિત્રના પપ્પા નેટવર્ક માર્કેટિંગ કરે છે. એટલે અમારી જોખું બી બી એ કરું એટલે મને પણ માહિતી છે નેટવર્ક માર્કેટિંગ વિશે. એટલે નેટવર્ક માર્કેટિંગમાં એક વ્યક્તિ બીજો વ્યક્તિ જોડાય એટલે જે માની લો કે તમે છો હવે તમે મને જોડ્યો. તમે મને અને મને જોડ્યો એટલે હું હવે કોઈ બીજ જ્યાં બે વ્યક્તિને જોડો ને તો જ મારું જેટલું કમે સરકાર મને અ જેમ કે કંપની મને એક લાખ રૂપિયા આપે છે. હવે જેટલું મું આગળ જોડું હવે પછી આગળ જોડે એટલે સ તેને કંપની એક લાખ જ આપશે. એટલે હવે મે જોડ્યો છે તો સર કંપનીને તો ફાયદો થવાનો ને? તો કંપની જેટલો ફાયદો થાય એમાંથી થોડું ઘણું કમિશન આપણે એ પગાર રૂપિયા આલે. એટલે જે રીતે આપણે વધાર લોકો જોડતા જઈએ એટલે આપણું લેવલ વધે અને આપ પગાર પણ વધતો હોય છે. અને નેટવર્ક માર્કેટિંગમાં એટલો બધો પૈસો હે એટલો બધો પૈસો કે તમારામાં જેટલી તાકાત હોય ને એટલો કમાઈ શકો. બસ તમારામાં એક એક સ્કિલ હોવી જોઈએ કે નેટવર્ક માર્કેટિંગમાં એક જે સ્કિલ હોય ને જે કમ્યુનિકેશ કેશનની કે કઈ રીતે લોકોને પ્રેરિત કરવા, કઈ રીતેને લોકોને પ્રોડક્ટ વિશે સમજાવી, કઈ લોકોને જે પ્રોડક્ટ વિશે નીડ ઉભી કરવી કે ગ્રાહકોને શું જરૂરી છે. અને આ શા માટે ગ્રાહક ખરીદશે. જો આપણે આ આવડી જાય તો તમે નેટવર્ક માર્કિંગના રાજા બની જાવ આ શીખ વા માટે પણ ઘણા બધા હમણાં દિશામાં જ ઘણા બધા પ્રોગ્રામો થતા હોય છે. કોન્ફરન્સ પ્રોગ્રામો જેમાં બધા નેટવર્ક માર્કેટિંગના લોકો ભેગા થાય પછી જે તમે હર્ષદ હર્ષદ મેં હર્ષદ અ કંઈક એવું નામ તે એક નેટવર્ક માર્કેટિંગ કરે. તે પણ સારું મોટિવેશન આપે છે. એટલે આપણે નેટવર્ક માર્કેટિંગમાં ઘણો બધો પૈસો છે. તમાર કમાવા માટે ઈ પેલા શીખવું પડે. એના માટે તમારે જો કમ્યુનિકેશન સ્કીલ સારી હોવી જોઈએ.